હલો.
કેમ છો?
મજામાં. તમે કેવા છો?
બસ મજામાં. મને એક પ્રશ્ન હતો?
હા, હા, પૂછો, પૂછો.
આપણેે, આ ક્લાઇમેટ ચેન્જ એટલે શું થાય?
ક્લાઇમેન્ટ ચેન્જ, જ જલવાયુ પરિવર્તન
હમ્મ.
જલવાયુ પરિવર્તન એટલે લાંબા સમય દરમિયાન પૃથ્વીના તાપમાન, વરસાદ પવન, અને હવામાનથી હવામાનની પેટર્નમાં તથા સતત ફેરફાર થાય, એને જલવાયુ પરિવર્તન કહેવાય.
હા, બરાબર છે. એટલે એ કેમ થત બોલો-બોલો-બોલો.
આજે સમગ્ર વિશ્વમાં વધતું તાપમાન અનિયમિત વરસાદ ગરમીનો લહેરો, પૂર, દુષ્કાળ અને વાવાઝોડું જેવી કુદરતી આફતોમાં વધારો જોવા મળી રહ્યો છે.
હા, એ તો સાચી વાત છે.
અને આ સમસ્યા માત્ર એક દેશની નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ચિંતા વિષ ની વિષય છે.
હા, એ તો સાચી વાત કીધી તમે. અને છેલ્લા કેટલાક સમયથી પણ પૃથ્વીનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે.
હમ્મ, સાચું કહ્યું તમે, અને જલવાયુ પરિવર્તનનું સૌથી મોટું કારણ તો માનવ પ્રવૃત્તિઓ જ છે.
હા.
જેમ કે કારખાના માંથી નીકળતો ધુમાડો વાહનોનું વધતું પ્રદૂષણ અને પેટ્રોલિયમ જેવા ઈંધનોનો વધુ ઉપયોગ, અને એના માટેના પાયે વૃક્ષોનું કાપ કાપકામ તેનું મુખ્ય કારણ છે.
હા, એ તો છે જ.
આ પ્રવૃત્તિઓથી કાર્બન ડાયોક્સાઈડ, મિથેન અને અન્ય ગ્રીનહાઉસ વાયુઓનું પ્રમાણ વધી જાય છે. ને આ વાયુ જ્યારે પૃથ્વીની ગરમીને વાતાવરણમાં જ અટકાવી રાખે છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે.
બરાબર છે. અને આપણેે તો આબોહવામાં પરિવર્તન ની અસરો પણ આજે સ સ્પષ્ટ જોવા મળતી રહી છે આપણને.
હા. હવે તમે આ વર્ષે જ જોઈ લો કે વરસાદ કેટલો લેટ આવ્યો છે.
હા, સાચી વાત છે.
એ બધું ક્લાઇમેટ ચેન્જનો જ અહ રિઝલ્ટ છે.
હા, એ તો સાચી વાત છે તમારી.
અને આ તાપમાનમાં જે વધારો થાય છે, અને એના અનેક ગંભીર સમસ્યાઓ છે.
હા.
જેના કારણે અ લોકોનું સ્વાસ્થ્ય બગડે છે.
હા.
અને પશુઓને પણ એ એનો પ્રભાવ એ પશુઓ પર પણ એના પ્રભાવ પડે છે.
હા. અને આપણે આબોહવાની પરિવર્તન ની અસરો જોઈએ તો ઉનાળામાં પણ કેટલી વધારે ગરમી પડ તી હોય છે તમે કીધું એમ અનિયમિત વરસાદ છે પછી લાંબા દુષ્કાળ છે પછી અચાનક તો આપડે પૂર આવતું હોય છે. પછી વાવાઝોડું આવતું હોય છે. પછી અચાનક અમુક વાર તો જંગલમાં આગ લાગી જાય છે. અને આ ગ્લેશિયર ઇવેન્ટ જે બરફ પીગળી રહ્યો છે. આ બધું આપડે કહીએ તો આબોહવામાં જે પરિવર્તન આવે છે એના પરિણામો છે.
હમ્મ સાચું કીધું તમે.
હા.
ને ઋતુ ચક્રમાં પણ મોટો ફેરફાર જોવા મળે છે.
હા.
જ્યાં સમયસર વરસાદ પડવો જોઈએ ત્યાં વરસાદ પડતો નથી. અને જ્યાં ઓછો વરસાદ પડવો જોઈએ ત્યાં અતિશય વરસાદ પડે છે.
હા એ તો સાચી વાત છે તમારી.
આ આના કારણે ખેડૂતોને ભારે નુકસાન થાય છે.
હા ને ભારત તો કેવું કે કૃષિ પ્રધાન આ દેશમાં આ સમસ્યાની અસર વધુ ગંભીર બની શકતી હોય છે જો વરસાદ જ સમયસર ના પડે અથવા વધારે વરસાદ પડી જાય. તો ખેડૂતોને ભારે નુકસાન થાય છે.
હમ્મ સાચું કહ્યું તમને ખેડૂતોની આવક ઓછી થાય છે. અને ખાદ્ય પદાર્થના ભાવમાં વધારો થાય છે.
હા.
પશુઓ અને પક્ષીઓ પર પણ તેની ખરાબ અસર પડે છે. ઘણી પ્રજાતિઓનું તો રહેઠાણ નાશ પામી રહ્યું છે અને કેટલીક પ્રજાતિઓ લુપ્ત થવો આવે છે.
હા. કેમ કે અમુક પ્રાણીઓ આ ટેમ્પરેચરમાં જીવી ના શકતા હોય એ લોકો પહેલે જ થી એમને જે ટેમ્પરેચર અનુકૂળ આવે એમાં જીવતા હોય. પછી અચાનક જ આવી સમસ્યાનો સામનો કરે એના કારણે એ લુપ્ત થઈ જાય છે.
હમ્મ સાચું કહ્યું તમે અને આ જલવાયુ પરિવર્તનની અસર ખાલી પશુ પક્ષી પર પણ નથી પણ આપણા સ્વાસ્થ્ય પર પણ થાય છે.
હા.
કારણ કે વધુ ગરમીના કારણે હીટસ્ટ્ટ્રોક ડાય ડીહાઈડ્રેશન અને શ્વાસની બીમારીઓ પણ વધે છે.
હા એ તો સાચી વાત કીધી તમે.
હમ પ્રદુષિત હોવાના કારણે દમ માં પન અ વધારો થાય છે. મચ્છરોનું પ્રમાણ વધી વધવાથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગો પણ વધુ ફેલાય છે.
હા એ તો સાચી વાત છે.
એટલે બોલો બોલો.
એટલે પણ આ સમસ્યાનો ઉકેલ પણ આપણા હાથમાં જ છે ને. જેમકે આપડે વધામાં વધુ વૃક્ષો વાવા જોઈએ. પાણી અને વીજળી નો બચાવ કરવો જોઈએ. પછી જાહેર પરિવહન છે એનો ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણેે ઓછો કરવો જોઈએ. અને જે અલ્ટરનેટિવ સોર્સ છે. જેમ કે સૌર ઉર્જા લઈ લો, પવન ઉર્જા લઈ લો. જેવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોનો આપણે અપનાવવા જોઈએ. અને આ બધા પગલા છે એ આબોહવા પરિવર્તનની અસર ઘટા ઘટાડવામાં ઘણા મદદરૂપ અને ફાયદાકારક થતા હોય છે.
સાચું કહ્યું તમે હું પણ એજ માનું છું. અને મારા ખ્યાલથી તો પ્લાસ્ટિકનો પન ઓછો ઉપયોગ કરવો જોઈએ.
હા આજકાલ એનો ઉપયોગ ઘણો જ વધી ગયો છે.
હા અને પ્લાસ્ટિકનું યોગ્ય સંચાલન કરવું. અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી આપવાની પણ ખૂબ જ જરૂરી છે.
હા એતો સાચી વાત છે.
હમ દરેક વ્યક્તિ એમાં નાનામાં નાનો ફેરફાર કરશે. તો મોટી અસર જોવા મળશે આપણને.
હા અને સરકારો, ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો આ ત્રણેયની જવાબદારી સમાન જ છે. માત્ર સરકારના પ્રયાસોથી જ આ સમસ્યાનો ઉકેલ નહીં આવી શકે. એટલે દરેક વ્યક્તિએ પોતાની જે દૈનિક જીવનમાં પર્યાવરણને અનુકૂળ આદતો છે. એવી અપનાવી જોઈએ અને બને તો એટલું વધારે પર્યાવરણને નુકસાન થાય એવું ના કરવું જોઈએ. જો આપણેે પર્યાવરણને નુકસાન થાય એ ઓછું કરીશું. તો જ આપણેે જે પહેલાની જે આબોહવાની પરિસ્થિતિ હતી. તેવી પાછી લાઈ શકીશું ને બધું નિયંત્રણમાં લાવી શકીશું.
હમ સાચું કહ્યું તમે ને આ મારા મતે તો શાળાઓને કોલેજમાં વિદ્યાર્થીઓને જલવાયુ પરિવર્તન વિશે જાગૃત કરવા જોઈએ. જેથી આવનારી પેઢીનો વધ વધુ જવાબદાર બને.
હા એતો સાચી વાત છે.
અને સરકાર પણ અનેક નીતિ નિયમો બનાવી રહી છે. માત્ર સરકારનો જ પ્રયત્ન પૂરતા નથી પન સામાન્ય નાગરિકોનું પણ એટલું જ કોન્ટ્રિબ્યુશન છે.
હા એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થી તરી કે પણ એમને પોતાનો ફાળો આપવો જોઈએ. શાળા અને કોલેજોમાં પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવવી જોઈએ. વૃક્ષારોપણમાં ભાગ લેવો જોઈએ. પ્લાસ ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અને કુદરતી સંસાધનો છે એનો બગાડ અટકાવવો જોઈએ. કેમ કે આવા નાના પ્રયત્નોથી જ ભવિષ્યમાં મોટું પરિવર્તન લાવી શકીએ છી આપણે.
હમ સાચી વાત કરી તમે જેમ કે તમે કીધું તું કે વધારે માં વધારે વૃક્ષો વાવવા જોઈએ. જેના કારણે કાર્બનડાયોક્સઇડ ઓછું થઈ જશે અને ઓક્સિજન આપણને વધારે મળે. ને આપણેે એક જ જગ્યાએ કોઈ બે માણસો જતા હોય તો કાર શેરિંગ કરવી જોઈએ. જેનાથી એક બે ગાડીના જગ્યાએ એક જ ગાડી જાય તો એના લીધે પ્રદુષણ પણ ઓછું થાય.
હા એ તો ઘણું જ
અને સૂર્ય ઊર્જા, પવન ઊર્જાની પણ ઉપયોગ કરવો જોઈએ.
હા એ તો સાચી વાત છે. આપડે આમ યાદ રાખવું જોઈએ કે પૃથ્વી આપડા પૂર્વજોની મિલકત નથી. પરંતુ જે આપડી આવનારી પેઢી છે એની અમાનત છે. તેથી તેને આપણે સુરક્ષિત રાખવી એ આપડી જવાબદારી છે.
હમ્મ સાચું કહ્યું તમે.
હા અને આબોહવા પરિવર્તન સામેની લડાઈ આપડે આજ થી જ શરૂ કરવી પડશે. તો જ આગળ આપણેે ફ્યુચર સારું બનાવી શકીશું.
સાચું કહ્યું તમે દરેક વ્યક્તિ એ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી સમજવી જોઈએ અને રોજિંદા જીવનમાં પર્યા વરણ મિત્ર આદતો અપનાવીવી જ જોઈએ.
હા સારું સારું ચલો.
હા સારું.
પછી વાત કરીશું.
હા પછી.
હા.